આવે છે અવાજ
મારો અવાજ આવે છે
હા એકદમ અવાજ છે.
કેમ છો મજામાં
હો એકદમ મજામાં
આજે આપડે ટ્રેનમાં મુસાફરી વિશે વાત કરીએ ચલો
હા તો એકદમ ખૂબ જ રાસપ્રદ વિષય છે.
હા બિલકુલ ટ્રેન ઘણા લોકો માટે રોજિંદા જીવનનો મહત્વનો ભાગ છે.
એકદમ સાચું ને ઘણા લોકોને રોજ કામ અભ્યાસ અને બીજા કામ માટે પણ ટ્રેન ન ઉપયોગ કરે છે.
ટ્રેન એક જગ્યાથી બીજી જગ્યા સુધી જવાનું સરળ સાધન છે આપણી માટે
હા અને તેમાં ઘણા ડબ્બાઓ હોય છે અને દરેક ડબ્બામાં ઘણા મુસાફરીઓ બેસી શકે
બિલકુલ ટ્રેન ના મોટા શહેરો ને નાના ગામો સાથે જોડાયેલા
હા એટલે ઘણા લોકોને આ આવજાઓ કરવી એકદમ સરળ બની જાય છે
ટ્રેન સ્ટેશન પર નિ નિર્ધારિત સમયે આવે છે અને જાય છે
હા બિલકુલ ને સમયનું પાલન મુસાફરીમાં ખુબ જ જરૂરી છે
બિલકુલ સ્ટેશન પર ટિકિટ લેવાની વ્યવસ્થા હોય છે
હા એકદમ અને હવે ટિકિટ મશીન અને મોબાઈલ થી પણ મળી શકાય છે
હમ પ્લેટફોર્મ પર ટ્રેનની રાહ જોવામાં આવે છે
હા અને પ્લેટફોર્મ પર સૂચના બોર્ડ પણ હોય છે
તેમાં ટ્રેન નો નંબર અને સમય લખ્યો હોય છે
હા અને આથી મુસા મુસાફરોને માહિતી મળે છે
હા બિલકુલ ટ્રેન ના એન્જિનની ભૂમિકા ખુબ મહત્વની હોય છે છે
બિલકુલને એન્જિન આખી ટ્રેનને ખેંચીને લઈ જાય છે
હા બિલકુલ કેટલીક ટ્રેન ડીઝલ થી ચાલે છે
અને ઘણી ટ્રેન વીજળીથી પણ ચાલે છે
હા વીજળીથી ચાલતી ટ્રેન વધુ ઝડપી હોય છે
હા અને પ્રદુષણ પણ ઓછો થાય છે
હા બિલકુલ ટ્રેનમાં બેઠક ની વ્યવસ્થા અલગ અલગ હોય છે
હા બિલકુલ ને કોઈ ડબ્બામાં જનરલ બેઠક પણ હોય છે
હમ કોઈ હ્માં રિઝર્વેશન હોય છે
હા અને રિઝર્વેશન હોય તો મુસાફરી વધુ સરળ બની જાય
હા બિલકુલ ટ્રેનમાં ઉઊભા રહેવાની પણ જગ્યા હોયતી નથી હમણાં તો
હા એ તો એકદમ સાચી જ રોજ મુસાફરી કરતા લોકોને આ વ્યવસ્થાનો ઉપયોગદમ કરવો જોઈએ
હા બિલકુલ બારી પાસે બેસવું ઘણા લોકોને ગમે છે.
હા અને બારીમાંથી બહારનું દ્રશ્ય જોઈ શકાય છે.
હા ખેતરો, નદીઓ, પહાડો, જોવામાં મળે છે ટ્રેન માંથી
હા અને નાના ગામો પણ રસ્તામાં દેખાય છે.
બિલકુલ કેટલીક વાર મોટા પુલ ઉપરથી ટ્રેન પસાર થઈ જાય છે.
હા અને આ દ્રશ્યો ઘણા લોકોને આકર્ષિત લાગે છે.
હા બિલકુલ ટ્રેનમાં સફાઈ રાખવી દરેકની જવાબદારી છે.
એકદમ સાચી અને કચરો તો ડસ્ટબિનમાં જ નાખવો જોઈએ.
હા પાણી બચાવવું પણ જરૂરી છે.
હા અને પબ્લિક સંપત્તિનું રક્ષણ પણ જરૂરી છે.
હા ટ્રેનમાં શાંતિ રાખવી પણ સારી આદત છે આપણી માટે
હા અને મોટા મો ટી અવાજથી બીજા મુસાફરોને તકલીફ થઈ શકે છે.
હા બિલકુલ વૃદ્ધ લોકોને મદદ કરવી જોઈએ આપણે
હા અને નાના બાળકો સાથે પણ ધ્યાન રાખવું જોઈએ.
હા ટ્રેનમાં સુરક્ષાનો નિયમનો અને ડ ધ્યાન રાખવું જોઈએ.
હા અને આ નિયમોનું બધાને પાલન કરવું જોઈએ.
હા બિલકુલ ચાલતા ટ્રેન માંથી ઉઠા ઉતારવા ઉતારવું કે ચડવું ના જોઈએ.
એકદમ સાચી હતા આ એકદમ ખતરનાક બની શકે છે.
હા દરવાજા પાસે ઊભા રહેવું પણ ટાળવું જોઈએ આપડે
હા ને સાંસ્કૃતિક રીતે બેઠા રહેવું એ વધુ સારું હોય છે.
ટ્રેનની અંદર પંખા અને લાાઈટની વ્યવસ્થા હોય છે.
હા અને કેટલીક ટ્રેનમાં ચાર્જિંગ પોઈન્ટ પણ હોય છે.
હા બિલકુલ લાંબા અંતરની ટ્રેનમાં સુવાની વ્યવસ્થા પણ હોય છે.
હા અને આથી રાત્રિની મુસાફરી સરળ બની જાય છે.
હા પેન્ટ્રી કાર હોય તો જમવાની સુવિધા પણ મળે છે આપણાને
હા અને ચા કોફી અને હલકા નાસ્તા પણ મળે છે.
હા બિલકુલ ટ્રેન દેશના વિકાસ માટે એક મોટો ફાળો આપે છે‌.
હા અને લોકો અને લોકોને સમાન બંને અને એક જગ્યાથી બીજી જગ્યા સુધી લઈ જાય છે.
હા આવી રીતે ટ્રેન ઘણા લોકો માટે ઉપયોગી સાધન ગણાય છે.
હા અને આ ટ્રેન મુસાફરી સરળ વ્યવસ્થિત અને ઉપયોગી બની રહી છે.
હા આપણે ટ્રેનના વિશે વાત આગળ વધારીએ ચલો
હા ટ્રેનની મુસાફરીમાં ઘણી રાસપ્રદ વાસો પણ છે હજી
હા ટ્રેન અલગ અલગ રાજ્યોને જોડવામાં મોટો ફાળો આપે છે.
એકદમ સાચી વાત ન એટલે લોકોને લાંબા અંતર સુધી જવામાં સરળતા બની જાય છે.
હા કેટલીક ટ્રેન દિવસમાં ચાલે છે.
હા અને કેટલીક ટ્રેનો રાત્રે પણ ચાલે છે.
દરે ટનનો અલગ રૂપ હોય છે
હા અને રૂટ પ્રમાણે ઘણા સ્ટેશન આવે છે
હા એટલા સ્ટેશન મોટા હોય છે અને કેટલા સ્ટેશન નાના હોય છે
બિલકુલ મોટા સ્ટેશન પર વધુ પ્લેટફોર્મ હોય છે
હા ત્યાં ઘણી ટ્રેન એક સાથેે આવતી જતી હોય છે
હા અને પ્લેટફોર્મ પર બેઠવાની વ્યવસ્થા
પીવાના પાણીની સુવિધા પણ મળે છે આપણા રેલવે સ્ટેશન
હા અને માહિતી માટે એ અ ઇન્ક્વાયરી કાઉન્ટર પણ હોય છે
હા બિલકુલ ત્યાં ટ્રેન સંબંધિત માહિતી મળી શકે છે આપણાને
બિલકુલ ને કેટલીક જગ્યાએ ડિજિટલ બોર્ડ પણ હોય છે
હા તેમાં ટ્રેનનું નામ અને સમય બતાવે છે.
હા અને તેમાં સૂચનાઓનું. અનાઉન્સમેન્ટ પણ થતું હોય છે.
હા તેથી મુસાફરોને સહાય મલે છે.
બિલકુલ ને ટ્રેનના ટ્રેનના દરેક ડબ્બા પર. નંબર લખ્યો હોય છે.
હા બિલકુલ શોધવો. અને મલે છે યાત્રીઓ માટે.
હા એકદમ સાચી ને કેટલાક ડબ્બામાં તો એર કન્ડિશન પણ હોય છે.
હા ડબ્બામાં સાધારણ
હા અને દરેક પ્રકારનું મુસાફરો માટે વ્યવસ્થા હોય છે.
હા આ એક સારી બાબત છે ટ્રેનની.
એકદમ સાચીઆત ને ટ્રેનમાં ટિકિટ તપાસનાર એકદમ. અધિકારી હોય છે.
હા. તે ટિકિટની તપાસ કરે છે અને આપણને સીટ જણાવે છે.
હમ એકદમ સાચીત નિયમનું પાલન દરેકને કરવું જ જોઈએ.
હા નિયમ થી મુસાફરી સરળ બને છે આપણી માટે.
એકદમ સાચીઆત ને ટ્રેનના પટ્ટા અ ટ્રેનના પાટા એકદમ મજબૂત હોય છે.
હા એમાં નિયમિત દર અમ રેટ પણ થાય છે.
હા અને સિગ્નલ પદ્ધતિ પણ ખૂબ જ મહત્વની હોય છે.
હા સિગનલથી ટ્રેનની હલચલ નિયંત્રિત થાય છે.
હા અને લાલ સિગ્નલ હોય તો ટ્રેન ઉભી રહે.
લીલા સિગ્નલ હોય તો ટ્રેન આગળ વધે છે.
બિલકુલ ને આ વ્યવસ્થા સુરક્ષા માટે જરૂરી છે.
હા તેથી અકસ્માત ની શક્યતા ઓછી બની જાય છે.
હા અને ટ્રેનમાં ઈમરજન્સી ચેન પણ હોય છે.
તેવો ઉપયોગ ફક્ત જરૂરી પરિસ્થિતિમાં જ કરવો જોઈએ આપણે.
એકદમ સાચી વાતને ખોટી રીતે તેનો ઉપયોગ કરો એ યોગ્ય નથી.
હા બિલકુલ આથી બીજા મુસાફરોને પણ તકલીફ થઈ શકે છે.
હા અને કેટલાક સ્ટેશન પર મોટા અ ઘડિયાળ પણ હોય છે.
હા. બિલકુલ. લોકો સમયની જેમ, સમયને જોઈને તૈયાર રહે છે. માને.
હા અને ટ્રેનનો હોર્ન પણ એક સંકેત આપે છે.
હા, તેમાંથી સાવધાન રહેેવાનું જાન થાય છે આપણે.
બિલકુલ, ને રેલવે ક્રોસિંગ પર ગેટ બંધ કરવામાં આવે છે.
હા, ટ્રેન પસાર થાય પછી ગેટ ખોલવામાં આવે છે.
હા, બિલકુલ. ને આ સુરક્સા માટે ખૂબ જ જરૂરી છે.
હા બધાએ, બધાએ નિયમનું પાલન કરવું જોઈએ.
બિલકુલ ને ટ્રેન ઘની વસ્તુઓનું વહન પણ એકદમ કરે છે.
હા, અનાજ, દવા અને બીજા સામાન પણ લઈ જવામાં આવે છે.
હા અને માલગાડી પણ રેલવેનો મહત્વનો ભાગ હોય છે.
બિલકુલ, તે મોટા પ્રમાણમાં સામાન લઈ જાય છે.
હા, અને રેલ્વેથી વ્યાપાર પણ એકદમ લાભ થાય છે.
સામાન ઓછા સમયમાં એક જગ્યાથી બીજી જગ્યા પોચ પો ચે છે.
બિલકુલ બિલકુલ.
હા, ખૂબ મને આજે તમારી જોડે વાત કરીને ખૂબ મજા આયવી, આવી. ને પછ ચાલો આપડે કાલે કાલે ફરીથી નવા વિ
જરૂર જરૂર, ચાલો.